બસ મજામાં, તમે કેવું કેમ છો? હું પર માંજામાં છું.
કેવું ચાલે બીજું બધું?
બસ ચાલતું છે તને ખબર છે અત્યાર નું વાતાવરણ આ બધું કેવું છે થોડી તકલીફ ચાલતી છે.
કેમ શું થયું?
અરે તે, મારા ભાઈ છે ને તે એડમિટ કરેલા છે.
કેમ, આવું કેમ થઈ ગયું? કાલે તો મને મલેલો હતો તો એકદમ સારો હતો મે અડધો એક કલાક એને વાત બી કૈરુ ને એમ તેમ
હા એ અતારે શું સવારે બહુ વરસાદ પડતો હતો, ને સાંજે તાપ, તો પછી
તો બછી સુ કર્યું, ડોક્ટરને બતાયું, કે એડમિટ કર્યું? હા એ તો દવાું છે. આમ કીધે, આપણું કામ કોઈ, કઈ સારું છે નહીં. એ તો બે ત્રણ દિવસમાં સારો થઈ જાય, એમ કે. અત્યારે કેવું આ વાતાવરણ એવું જ છે ને? એટલે સુ, બધા બીમાર પડ્યા જ કરતા હોય છે. મારો પોતાનું બી જોને! બે દિવસ પરમ, મારી તબિયત બી બહુ ખરાબ હતી. એટલી તબિયત
ખવાતું ને બેસાતું એમ? તમને સુ થયું? અરે! આ સેમ જ. આ વરસાદને મોસમ બારબાર ચેન્જ થીયા કરે, એટલે પછ તબિયત ખરાબ થઈ જાય. તબિયત ખરાબ થાય એટલે પછી એજ ઉપાધિ હા, એ તો છે ની પડે, અત્યારે જો ગરમી કેટલી પડતી છે, ગરમી ખતરનાક પડતી છે કઈ! પૂરું થવાનું નામ જ નથી લેતી, હદ પાર કરી દીધી છે આ વાર. અરે આ વાત તમારી સાચી છે અત, અત્યારે કેટલી આજે
કઈક ચાલીસ ટકા ઉપર ડિગ્રી છે, આખું વર્ષ રેકોર્ડ તોડી દીધું છે, પચીસ વર્ષ પહેલાથી.
એ તો છે ને આખું રેકોર્ડ તોડયુ છે એ લોકો. નહીં તો પેલા તો કેટલું વીસ ત્રીસ તક
ટકા જ આપણો વેધરનો ટેમ્પરેચર તો કદાચ ચાલીસ ઉપર આવી ગ્યુ છે. તો છે ને! અત્યારે તમે જોયુ કે નહીં, ન્યુઝમાં તો જોયુ? ક ની જોયું? શું બતાવે ન્યૂઝમાં? અરે! અત્યારે ગમીને લી છે ને, બપોરેે લોકો એ સરકારે છે ને, બહાર થી જવા ના પાડી છે.
કેટલા વાગેથી કેટલા વાગે હુધી? હા, આપડા
બાર વાગે થી છે ને ચાર વાગ્યા હુધી, કેમ કે બાર થી ચાર માં તાપ બહુ ખતર, ખતરનાક હોય છે ને! એને લીધે ચક્કર ને આ બધું બહુ વધારે આવે છે. હા, એ વાત તો તમાઈ સાચી છે. બપોરના ટાઈમે તો તાપ કોઇને માથા પર કેટ
લાગે થોડું, માથુંને
ચક્કર પણ આવી જાય. એ તો છે, એમાં જ બહુ ઉપાધિ છે. હા ને તેમ, વાતાવરણ ચેન્જ થયા કરે, મુશ્કેલી થયા કરે, પણ અમે શું કરી શકીએ છીએ? કામ તો કરવું જ પડે ને!
એ તો છે તમારી સાચી વાત છે આ વરસાદ આવી જાય ને તો પછી કઈ કામ સારું પડે એક તો વરસાદ આવતો છે નથી ઉપર ત્યાં ગરમી ન કઈ છે જ ને એવું! એનાથી ધાડાધડ ગરમી ખતરા પડ્યા હતું છે
બીજું કેવું ચારે બીજું? બજ બધ
બસ ચાલતું જ છે કામ તોજ તમે કયો કવ છે તમારા છોકરા?
બસ સારા છે. અત્યારે શાળાથીને લઈને આવ્યો છું અમારે તો એક કલાકમાં એને ટુશન મૂકવા જવા. તને તો ખબર છે આપડો કેવો છે આ કામકાજ બાળકોમાં બધું એમાં જ બધું નીકળી જાય એટલે ખબર નહી પડે આમ જેમ.
એ તારું થોડી મારું પણ એવું સેમ જ હાલ છે.
બા બાળકોને મુકવા જવાનું બાળકોને લેવા જવાનું એમ ને તેમ. આપડું તો ગામડું એરિયા છે એટલે તો ખબર ન તને
એ તો મોટે રામાયણ છે યાર. એ તો ગામડું ઉપરથી આ લોકો કોઈ બસ વાળી સુવિધા આપે નહી.
એ મારતા બી એવું જ છે એટલે તો મને સવારે જલ્દી ઉઠીને મૂકવા જાવ પડે એ તો તન તો ખબર ને મેં પેલા આ લગન પેલા કેટલાય દસ વાગે તો ઉઠો.
પોતાનું બીધું જો ન મે પોતે બાર વાળું તો ઉટો ને એક બાર સાડા બાર વાગે રજા દિવસ છટતો આરામ થી મસ્ત ને એમ રોજ ચાલુ દિવસમાં તો આપડે એટલા દસ સાડાે દસ વાગે તો ઉઠો તેવી બાપો ખીજવાય તો પછી ઉઠો.
મા એ તો મમ્મી મને બહ ખીલવા હતી. એમ કે ચાલની ઉટની આ જોયે કેટલા વાગી ગયા છે કે ખબર પડે કે ન એમને તેમ
એ તો સાચી વાત છે એ એ સમય જોરદાર હતો કઈ ઝંઝટ ની બાળપણ એટલે બાળપણ હતું કઈ ચિંતા જ નહી.
એ વાત સાચી છે બાળપણ એટલે બાળપણ જોવાનું આવે જ નહી કેટલી લીલા લહેર હતી
એ વાત સાચી છે કઈ ચિંતાની કઈ નહી ઉપાધી
એ તો છે ને બાળપણમાં તો આપડું કઈ ના ટેન્શન કઈ લેવાનું નઈ કઈ ચિંતા કે અહીયા આ કામ બાકી છે આ કામ બાકી છે શાલાાથી આવ્યા જમીને મસ્ત સુઈ ગયા પછી ટ્યુશન ચવાનું સાંજે મસ્ત રમ રમ્યા કરીએ
હા યાર મેં તો ટ્યુશન બી નહી જાતો મેં તો ખાલી આપડે શાળા જાતો પછી સાંજે બપોરમાં સુૂઈ જતો જમીને પછી પાંચ વાગે ઉઠતો ને પછી ક્રિકેટ રમવા જતો
મેં તો દર રવિવાર ક્રિકેટ રમવા તો સવારે ઘરથી નીકળતો દસ ત્યારે બેતો સાંજે સાત વાગે આવ તો ખાલી જમવા એક વાર આવો પછી પાછો તાપમાં ત્યારે તો તાપ બી એટલું ઓછું હતું ને એટલે કઈ ઉપાધિ નની હતી
એ વાત તો સાચી જ છે ત્યારે તાપ બી એટલું ઓછું હતું ને એટલ રમવાની મજા આવતી હતી કારણ કે ત્યારે તો પેલુ કેવું તે ખબર નને તને કે ફોન આ બધું હતું ની એટલે કઈ ચિંતા વીનતા કઈ છે નહી
એ વાત તો તારી સાચી છે એ સમયમાં જિંદગી સારી હતી અત્યારે તો જો ઓને કેવું છે આ ફોન છે એમ છે અત્યારે તો અડધા બાળકો તો રમવા પણ નથી જતા અરે અ મારો છોકરો જો ને તને બીજાનું શું કું જો શાળાથી આવે શાળાથી આવીને ખાવા પેલા તો ફોનમાં લઈ લઈને ગેમ રમ્યા કરે મેં એને કેટલી વાર કીધું છે કે તું બહાર રમવા જ જા ફોન માં કઈ છે આની પણ નહી ખબર નહી એ લોકોને આ છોક આજના છોકરાને ખબર નહ શું છે કે આખો દિવસ ફોન માં જ રમ્યા કરે ફોન માં જ ફોનમાં આખો દિવસ ખબર નઈ આ લોકો ને ને ખબર છે અત્યારે ફોન ને લઈ બહુ ઉપાારી બી સારી છે ખબર આપે એ બાજુ વાડો હતો ને એને આવું જ થયેલું ને ફોન ફોનમાં આખો ગાંડો થઈ ગયેલો એને તો જિંદગી ખબર ન કેવી જવાની છે
એ વાત સાચી છે એ એને તો કઈ દાખીલ કરલો છે હોસ્પિટલમાં એનો તો હાથ તે આપડો હાથ કે ને ફિંગર એની આખી ફિંગર છે ને ચાલતી કામ કરવાનું બંધ થઈ ગયું છે એમાં ખબર નઈ શું કરતો એ પબજી બો રમિયા કરતો હતો એ પબજી ના લીધે આખી જિનકી બગાડી દીધી એને ખબર નહી પબજી માં શું રાખેલું છે આપણેે તો આપણા ટાઈમ તો પબજી ઓબજી કઈ હતું જ નહી ખાલી મસ્ત બાર ફરવા ચાલો એમને તેમ આપે સમય સારું હતું આ ફોન બોન કઈ હતું નહી જિંદગી સારી હતી અમે તો આ ફોન શું આવી ગયો છે કઈ કામ કાજ જ નહી થાય આજ ચાલ્યા કરે છે ક્યારે અત્યારે તો અડધા બાળકો તો ફોન શાળામાં જ લઈ જાય છે કાલેમાં બાજુવાલા ને પપ્પાને બો સ્કૂલમાં બ ખીચવાયેલાને હતો તમારો છોકરો ક ભાણેવા ન એમને તેમ આખો દિવસ ક્લાસમાં ફોન નીચે મૂકીને ગમ મે અત્યારેમે બ ખરાબ ચા છે પણ છોકરા ન વિચાર જ નહી કોઈ લોકો આમાં જ બહ બધી ઉપાધિ આવી જાય છે.
એ વાત તો તમારી સો ટકાની સાચી છે ખબર નહ શું થવાનું. અચછા. અને તો એવું બી લાગે કે આપડે પીઢી છેલ્લી છે જે બાર રમવા બી જતી આગળની પીઢી તો એવી હશે એટ બધું ઘ એક રૂમમાં એ રૂમ માંથી બધા આખું કામ કરવાના છે લાગે નહી. આલોકો બાર કામ કરવા જાય ને એમને આખો દિવસ ફોનમાં એમ ને તેમ બધું કામ અત્યારે તો કઈ એવું બી આવ્યું છે ને આમ આપડ સરકારે ચાલુ કર્યું. વ ફોમ હોમ તો શ એ બહ મુશ્કેલ આવ અને ખબર નહ આગળ ન જીવન કેવો.
એ તો છે ને અ્યારે અત્યારે તો બહ બધા છોકરાઓ ઓનલાઈન જ કામ કરે છે ઘર બેઠા કમાય છે એ પણ સારું છે બળ કસે જવાની જરૂરત જ નહી પડે. હા એ સાચી વાત છે તારી પણ એક સમય સારું બી છે કેમ કે ઘરથી બે બેને કામ કરવાનું આજલી ગરમીમાં કા બાર કામ કરવા જવાનું.
હા એ વાત ત એ સો ટકા વાત સાચી છે ચાલ મેં તને પછી ફોન કર મારો ફોન આવતો. હે ને ચાલ પછી મળીએ સાંજે મળીએ.